હલો હા ક્યા કરે.
કઈ નહી બઠી તું ક્યા કરે
કંઈ નઈ ઉ બી બઠી ખાયો.
હ, ખાલી ઓતે.
મેં ભી ખા લહી હ
હા પાણી હાણી પડી્યો કે ન
પડ્યું ને પાણી.
હા હા અમારે ભી પડે જ રહી્યો તો બી કંઈ ગયા ત લાગે ફરવા.
હા, મ બી વડોદરા ગયા હતા ને ફરવા.
અચ્છા, કેટલા વાગ્યા નાકળ્યા હતા?
હમ, આઠ વાગે ન કર્યા તા.
અચ્છા, સબ ફ્રેન્ડ્સ ગયા હતા એમ.
હા, હમ સબ ફ્રેન્ડન ગયા થા. વડો યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
અચ્છા, મજા આવી હોય, હે તો યાર.
હા, ઘણી મજા આવી. એમ કેમ? આ ઘણું જાણવા મળ્યું. ઘણા વા દો તીન, મોટા મોટા મોલ ને ગયા, સબ સંગીત ને. એ વિશેષ થ સ વિશે તો અમે જાણવા મળ્યું, ભગવાન ની મૂર્તિ. તું હોય છે, એમ કેંજાડીઓ અને
હ તો પછી કેટલા જણ ગયા હતા?
આમ તો હા સ ફ્રેન્ડન જ ગયા છે આમ.
અચ્છા. હમ, હમ.
બીજો બીજો કંઈને અમે ગયા માં ફર્યા ને દેખવા ગયા, જાણ્યો અને ખાયો અને એમાં નાસ્તા કર્યો ફર્યા યુનિ જેએસસી ટી મુલાકાત બી લીધી.
હ, અસલ જાણવા મળ્યું એમ. એક્સપિરયસ મારે ભી જાવા ઈચ્છ છે, ત ક કે પૂછ્યું એમ
હા, અમે અમને સ જાણવા મળ્યું, પેન્ટિંગથી. હ, આપડા કપડા વિશે બી છું. કપડા, હ સ લેવા જો વસ્તુ છે.
હમ, હા. હ. ફેર દૂજો, મતલબ દીજો. કાકા હીકાડ્યો? કંઈ મતલબ, હિકાડ્યો કે નહીં? બણવાવીશ. કઈ ભણવા વિશે સબ જાણવા મળ્યો હો ને.
હા, અમ તો સબ બનાય છે જ ને, અકાઉંન્ટ કો થો હવે કોમર્સ વાળા છું.
બરાબર. પછી હા
માં વાજિંત્ર મતરા મસ્ત વગાડતા હ આવી.
હમ, હાજે કેટલા વાગે પાછા આવ્યા?
સાંજે હાથ વગરે દે આવ્યા હતા.
હ, હા. તો આપણા જરા, તો ઘણા બધા સ્ટુડેન્ટને, પછી જાણવા વાળા ઘણા બધા આયા હોય, હને.
હા હા ઘણા આયા થા
હ હા
જાણવા હરકો છે એ.
ઘણો જાણ આપડે દાદે તો આપણ કઈ એક્સપિરિયન્સ હોય છે. કે આપડે બહાર જાય તો કીગ છે, એવું આપણને જાણવા મળે ને, એયો અનુભવયો મગ
હા, હા, બરાબર.
હા. હવે, કોઈ હોય, બી કોલેજથી કે સ્કૂલમાંથી લઇ જા, ય તો આપડે જાણું હ.
હા, ‌આવુ તો છે. હમ, હમ. તો વચ્ચે રસ્તા માં કોઈ બી સ્થળે, સારા ફરતા હતા.
હા, બસ. અત્યારે ન હ વડોદરા બે બસ ગયા અને ફરયા યુનિવર સિટીની મુલાકાત લઈને ન આ ફરીયા આયાં.
હમ્મ હમ્મ.
હા.
હા હા બોલ બીજું.
બીજા કઈ બસ એ કે આપણ ક કઈ લઈ જાય તો આપડે જાણજ જાણવા મળે ને કો જાણવા મળ મ ઘણો અનુભવયો કે હું જગા એ તો મ દેખવા મળ્યો. એક્સપિરિયન્સ લાગ્યો કે યો અમે કતરો જાણીએ ગઈ તો.
હ હ મે બી મે બી સબ દેી હોંગા પછી મંગ્યા ભી હોય કે બી જવાની ઈચ્છા હોય તમે ક પૂછો હા હો જ ને. તમે કે હવેથી હવે હવેથી જવા હવેથી મને મોકો મળે તો હું જ યો.
હા જા હયો હોય તો આપડે જો ને.
હમ્મ. હજ આપડે કઈ બહાર નકળજે જાજે આજે તો આપને અનુભવ મળે એ.
હમ્મ.
હા હા.
પાણી નું વાતાવરણ પાણી ન જો મોસમ છે પાણી પડે ને સબ જગ્યા.
હા ઓ તો અભી તો પાણી પડેજરે કઈ બહાર નકળાય નહી. જાઓ મુસાફર કરવા માટે જ નહી કઈ ઇમરજન્સી કામ હોય તો જાણો પડે એ.
ઇમરજન્સી હોય તો જાણ પડે બાકી પાણી ના વાતાવરણ માં નીમ નકળે.
હા હું જ ને હી તો સબ જગ્યા પાણી ભરા રે ને પછી ખાલી ખોટો ખસા જવા યો.
હા ફસાયય તો આપડે જરૂરી હોતો જવાય.
અભી હું બી વિચાર્યો કે હુંબી જાવ વડોદરા મારે ભી દેખ પચછી પાણી ગવા વાતાવરણ તો પછી અર પાણી બંધ હોય ને અર વાતાવરણ દેખને જાણું પડે એ.
હા વાતાવરણ દેખને જાણ પડે વડોદરા તો તો વાતાવરણ દેખને ગયા થ.
ઉ તો કઈ ભી જાણો હોય તો મતલબ એકવારેખું પડે કહવો વાતારણ છે કહો નહીંર પાણી જતા ર જાય ખાલી ખોટા આપડે ફસાય જાયજે.
હા ખાલી ખોટા ફ જ જએ ને આપડે. તો તો વાતાવરણ દેખને જાાવ પણ જાાવગો પણ કેનું ખબર પડે અનુભવ મળેને ખબર પડે ન સારો છે.
હા હા.
જૉ
બસ શાંતિ વઠી અ.
બેઠી હું મન તો પાણીને એક કંઈક ખાવા ગી ઈચ્છા હોય રીસેસ
હ કા ખાવા ઈચ્છા
ઘેવર ખાવાની ઈચ્છા હોય છે.
તો બનાઇ લે.
મગ એ રેસીપી નની આવડતી.
ને આવડતી મંગ ખબર લાવ કે હું કેમ બણાજે.
હા તું કેમે.
ઓહ વારે ઉ કેવુ મતલબ પેલા તો એક મિનટ હેના હમ્મ. મતલબ ઘેવરને?
હા ઘેવર.
પેલા તો જો ચોખાગો લોટ હોય મતલબ ચોખાગો લોટ હોય તો ચોખાવો અથવા પછી ચોખાગો લોટ નહીં હોય તો મતલબ જે ચોખા હોય ને
હા.
ઊઘે પલાળ લેવા ગ હા ને માપ ત આપડે જ ત્રા બનાવણો રેતા હને!
હ.
ઓમે પછી પલાળ અને પછી મિક્સરમાં થોડું પાણી નાખને કાઢને કાળ લેવા ગા.
હા પ
અમ હમ્મ. ઓમે પછી એ નકા. હલો. ફણગા પછી જો મતલબ ચોખા ચોખા હોય ને મિક્સરમાં કાળ લેવા ગા.
હા.
નકાળ ને પછી કોઈ તપેલી મેં ને ઓવ ગો પેસ્ટ કાઢી લેવાગો હ ને.
હા હા.
નકાળ ને ફેર જતરો આપડે ઉબાલનો અતરો મતલબ પાછો થોડો ઘઉ વો લોટ આવેને હ
ઘઉ વો લોટ આવે હા.
હ થોડોક જ ઉમેરવો જતરો ચોખા ગો લોટ હોય ને.
હા.
ઉગાથી અડધો થોડો ઉમેર લેવા ગો.
આ હા.
અને ફેર કમ્પ્લીટ ઘોડ લેવાગોગે.
હા બરા પછી?
ફેર ગેસ પર મતલબ કળાઉ મેલ ને ઘી મતલબ આપડો જ તરો હિસાબથી જતરો મેલનો અતરો હિસાબથી મેલ લેવાગો.
હા તો આપડે ઘી આપણા પ્રમાણે જતરો મેલનો વા પ્રમાણે
અમ હમ્મ હમણાં હિસાબથી મેલ. અને ફેર જોવું આવ મુ મતલબ જો મતલબ વા કોરવાળી વાટકી આવે ને.
હા હા.
કોરવાળી વાટકી મેલની અને ફીર કળાઓ મતલબ કળાઉ મેછે ને ગોળ ગોળ રાઉન્ડ કરને બનાઉ લેવાગો અને કમ્પ્ટ ને યો દેખાઓ કે મતલબ એ નીચે કો ભાગ ચડ ગયો ને યો અને એક એક એ જ જ ભાગ ચઢાવા ગયો યો.
એક જ ભાગ ચઢાવાનું.
હા યુ દો બાજુ અથર વથલ ની કરવાગો જો આપડે નાજીએને
હા.
તો નીચ નીચે નીચે નીચે સાઈટ નીચે નીચે કો સાઈટ જ મતલબ આપણે ચડાવા ગો યો. ઉપર રો પાછો અથેલોગો ની પાછો યો.
બરાબર.
હા યો તો ફીર અને માલપુવા બનાવણા હોય તો માલપુવા દોય બાજુ ચડાવના. પડે અને ઘેવર આપડે એક જ બાજુ ચડાવવા ગો અને જો આપડે એવું ઘોળ ઘોલ દેયેને.
હા
ઓનામાં કઈ જ નહી નાખવા ગોય થોડા આપડા ટેસ્ટ હિસાબથી લો કઈ જ નહી થોડી હ દર નાખણી હોય તો નાખ દેવા ગઈ અને થોડો બસ લોટ દુજો કાઈ નઈ નાખવા આવો
થોડી હળદર ને થોડો આપડે નાખણી તો નાખવાય ન તો નહી નાખું હે ને
હા આપડેું તો ઈચ્છા આપણને જેની રીતે ભાવે આપણ કે્હાઈટ વહાઈટ દેખા જ નહી ભાવે તો થોડી હળદર નાખ દેવા ગયો બસ અને ફેર ઉઊગામે જો પેસ્ટ હોયમે દીજો કઈ નાખવા આવગો અને પછી આપડે ઓજ બન જાય ઊ પછી ખાંડ મતલબ જો કોરી ખાંડ આવે ને
હા કો
હા ઉગણ થોડો ઘી નાખને ફેર ખાવા જાય અ ચાલે અને ફેર માલપુવા બનાના હોય
હા તો
તો માલફુ અમે મતલબ જાણી રીતે આપણે ચોખા ગોલોટ કાઢ્યો ને
હા
ચોખાઓ અને ઘોંઘો જેની રીતે ઘેવરગો ઘોળ્યો ને અને રીતે ઘોળવા પણ હા ચોખાગો ને ઘઉંંગો થોડો મિક્સ કરીને ઘોળવાો આવે હે ને
હા
તો ફેર માલપુર બના દઉંગા મેં ખ જો ગઢ આવે ને ગઢ
ગળ ગળું
હા ગળગો ગળગો પાણી નાખવા ગળગા પાણી થી ઘોળવાો અત્યારે મીઠું હો જાયવું ફેર આપડે હિસાબ થી જો વરિયાળી નાખણી હોય તો વરિયાળી ખોપરો નાખનો હો તો ખોપરો આપડ આપણ જેણી રીતે ભાવે એની રીતે કર દેવાગો એમ
પછી યો બી ઘર ભણાવ તે ભણાવવાનું માલ
હા એની રીતે ગોળ ગોળ જ બનાવોોની વાટકીથીું વાટકી ભી થોડી કોર વાી હોની ચ ગોળ વાટકી ની બને ફેર ું ગોડ સાઈડમાં કોરા આવે ને અહી હોય તો હ અને કડાાવ અંદર મતલબ કડાાવ અંદર ઘીમેલને ગોલ રાઉન્ડ કરી દેવા ગો આપડે વણ જએ ને ફુવો વણજેએ એની રીતે તો ફેર ગોળ ગોળ કરી દેવાગો અને ફેર એંગે દોઈ સાઈડ થી ચડવા વાગો આવે એમ તો દોહી ભાજી હોતલ વાગો અ બા એક બાજુ થી અણી બાજુ થી ચે વાળી ભાગતી ચડોગ ઉપર વાળ ભાગતી કમ્પ્લેન્ટટ અને મસ્ત થોડો રા કડક કડક ને રેડ રેડ હો જાય ને તો નકારળી લેવા બહ ચઢ ગમ લાગે ને પણ ગતો તો પણ પણ ધ્યાન રાખો કે તૂટે નહીિ હો ઘણી વાર તૂટ જાયઓ
હા એ તૂડ જ ને ગણે
હા હો જ તો ઘીમ આપી મેલવાો અને જરી ઘંગો લોટ ઓછો રાખવા અંગો લોટ વધારે હોય ને અંદર તો ફેર ચિપકે આય હ
હાું તો ચી અને બધા પતવ કે જાડ ઊંગા પ્રમાણે બી કર પડ તોગ
હા માગો રાખવાો વધારે પતલો વધારે જાઝાડો નહી રાખવવો થોડો પતલું રાખવા ગયું અસલી હું ગોળ ગોળ કસરે નાની રીતે આપડા હિસાબથી આપણને ઘણી રીતે હ એક બનાને દેખવા કો આપણનેગ જાડો લાગે તો ફેર પાછો થોડો પાણી ઉમેર દેવાવો અને થોડો જાાડો પતલો લાગે તો થો પાછો ચોખા ગોલો ડુંમર લેવા ગયોું આપડા થી વધારે પતલો હો જાય તો બી
વધધા પતલો હોય તો ફે ભણે નહીને બધા જાઝાડો બી નીચા આવે
ના કઈ નઈ એ હાથે વધારે નઈ બનાવાગા મતલબ એક વાર ટ્રાય કરીને દેખવાગો તો ભી બનાાયને દેખજએ
હા બે હું બણને દેખું છી
હા ઉ જ ને હ હા કઈ નઈ ખાવા ગચ્છા હો તો બનાવી લેવાનુ
હા એ મોસમ મસ્ત છે તમેં ક આજ ઘેવર પણ ખાવાની ઈચ્છા હોય ર છે તો પણનું તો મને રેસીપી ત નની ખબર તમે કેવર પૂછ્યું ન
હા હા કઈ નહી એની રીતે જ મેં ક એ રીતે જ બનાવોમે ધ્યાન રાખવો નીચે ને ચોટ્યું હોય ને તો પછી કાવ હો દે આપણને એક બડાો ને એક પેલો ચોટવો હોય ને
હા
તો ફેર પાછો કળ કળાવ જે છે ને મતલબ સાફ કરીને દૂજો ગણાવવા આવે
સાફ કરીને બીજો પણ
હા ચોટ ગો તો પાછોું પર જો ચોટ લલા પર પાછા ના તો પાછો ખરાબ હોના કરતા ગળા મસ્ત સાફ રાખોવો હ જો કડાા હોે મતલબ પાણીથી ધોવાો ન કમપ્લીટ સાફ કર લેવાો ફર ખરાબ હો જાય યું
હા હ ખરાબ હો જવું બી છે
હા એઉજને
હમ
કઈ નહી સબ શાંતિ ને
હા સબ શાંતિ તારે
કઈ ન બના મગી બોલાજે ખાવા.
હા હા બોલા હા ત કે ભી ખાવા આજે
હ
હા